હા મિત્ર નમસ્કાર હું મ જમા સંગી
હું પણ મજામાં છું મિત્ર તમારા પર થોડો ટાઈમ છે
હા મિત્ર ચોક્કસ મારી પાસે સમય છે કેમું મિત્ર
શહેર અને ગામડા વચ્ચેનું જે રહેની કહેણીનું અંતર છે તેના પર ચર્ચા કરીશું
હા મિત્ર ચોક્કસ
તો હવે ગામ અને શહેરના લોકો કો જીવનમાં ઘણી બાબતોને તકવાત જોવા મળે છે ગામનું જીવન સામાન્ય શાંત અને પ્રકૃતિની નજીક હોય છે જય્યારે શહેરનું ડન ઝડપી આધુનિક હોય છે ગામ ખેતી પશુપાલન અને નાના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તો એકબીજાને સારી રીતે ઓ થી સકાર ભાઈચારો વધુ જોવા મળે છે ગામમાં હવા શુદ્ધ હોય છે અને પ્રદુષણ ઓછું હોય છે હવે જોવા જઈએ તો ગામમાં ખેતી ખેતી પર બધા નિર્ધાર એ લોકો પુ પશુપાલન કરે છે અને નાના મોટા વ્યવસાયો કરે છે એનાથી પોતાનું પોષણ કરે છે જારે શહેરના લોકો નોકરી અને ઉદ્યોગો જાય છે અને વિવિધ ધંધાઓ કરે છે તેવીજ રીતના જોવા જઈએ તો શહેરના લોકો વિવિધ વ્યવસાય કરે છે ઉદ્યોગો અને નોકરીઓમાં કાર્યરત હોય છે શહેરોમાં શિક્ષણ આરોગ્ય પરિવહન મનોરંજન ની વધુ સુવિધા ઉપલબ્ધ હોય છે પરંતુ શહેરોમાં ટ્રાફિક અવાજ અને પ્રદુષણ જેવી સમસ્યા પણ વધારે હોય છે પરથી તમારે શુંવું મ્ર
હા ત્યારે તમારી વાત તદ્દન થતી છે કારણ કે આપણે મિત્રો જોવા જઈએ તો જે શહેરના લોકો છે અને જે ગામડાના લોકો છે એ લોકોનું જે જીવન જીવવાની રીત છે તે આખી જુદી હોય છે જો એમાં આપણે તફાવત ના અંતરે જોઈએ તો આપડે વાત કરીએ શહેરના લોકોની તો શહેરના લોકો મિત્રો સવારથી લઈને સાંજ સુધી વ્યસ્ત હોય છે મિત્ર એ લોકો પાસે એટલો સમય જ નથીતો કે એ લોકો બીજાને સમ આપી શકે એ લોકો એ લોકોનું ફિક્સ હોય છે કે યોગ્ય સમયે કયું કામ કરવું જોઈએ ને એ લોકો ખાસ કરીને કોઈ ઉદ્યોગોમાં કે કોઈ જે એ લોકોનું જે અ કઈ બિઝનેસ નાનું મોટું હોય એના સાથે એ લોકો જોડાયેલા હોય છે એ લોકો કામ જ કરતા હોય છે મોટા ભાગના કારણ કે મિત્ર એ લોકો જો કઈ કામ ના કરે તો એ લોકો ન જે પૈસા છે તે કમાવ ન ને કારણ કે બીજી વાત આપણેે એમાં હજી જોવા જઈએ મિત્ર તો એ લોકોનું જે ખાવાનું છે કે જે પણ કઈ ચીજ વસ્તુ મિત્ર લેવાની છે એ લોકો બધું વેચીને લેતા હોય છે મિત્ર તો એ લોકો જો નહી કમાવે તો પછી એ લોકોને જે વેચીને લેવાનું હોય કઈ ચીજ વસ્તુ કે ખાવાનું એ બધું એ લોકોને નહી મળી રહે તો પછી એ લોકો પણ કઈ ફેમલી છે ને આગળ જતા બહુ મુશ્કેલી આવી શકે તો આથી જે શહેરનો જે વ્યક્તિ છે કે જે લોકો છે એ ખુબ જ વ્યસ્ત વ્યસ્ત હોતા હોય છે તે એવી જ રીતના આપણે શહેરમાં બીજી વાત કરીએ તો અ તમે કીધું તેમ તનું જે વાતાવરણ છે તે આખું જુદું પડી જતું હોય છે આપણે શહેર કે સિટીમાં મિત્રો જોવા જઈએ તો જે વાહનો હોય છે કે ટ્રાફિક હોય છે એના લીધે કેટલો બધો ઘોઘાટ થતો હોય છે જેથી કરીને જે ટ્રાફિક નજીકના જે આજુબાજુના જે પણ બિલ્ડંગસ કે એની નજીકના અંતરે રહેતા લોકો ન રાતના સમય દરમિયાન અવાજ આવ્યા જ કરતા હોય છે મિત્રો તો અને બીજી વાત આજે જોવા જઈએ તો ત્યાં પ્રદુષણ બહુ થતું હોય છે મિત્ર ને તાણું જે વાતાવરણ હોય એ ખુબ જ જોવા જઈએ તો ત ટોક્સી જેરી ગેસીી ગસીસ હોતા હોય છે વાતાવરણમાં ત કારણ કે વાહનો જેટલા હોય છે મિત્રો કે તેમાંથી અલગ અલગ પ્રકારના વાયુ વાતાવરણમાં નીકળતા હોય છે એટલે કે અમુક જગ્યાથી અલગ અલગ પ્રકારની અ મેલ આવતી હોય છે વાસ આવતી હોય છે આથી તના જે લોકો હોય છે એ અમુક વાર એ લોકોનું પણ જે ગંદકી હોય એના લીધે એ લોકોનું પણ જે કઈ બીમારી હોય એ લોકો નીકળી હોય છે તરત અને બીજી વાત મિત્ર ત્યાનો જે વિકાસ હોય છે એ ખૂબ જ ઝડપી રીતે થતો હોય છે ને ત્યાં આપણે શહેરમાં વાત કરીએ તો ખૂબ જ એવી અલગ અલગ પ્રકારની સુવિધાઓ વધુ જોવા મળે છે જેમકે હોસ્પિટ હોલની વાત કરીએ ક્લિનિક ની વાત કરીએ કઈ ચીજ વસ્તુઓની દુકાન ની વાત કરીએ કઈક આપડે ટ્યુશન ક્લાસીસની વાત કરીએ સ્કૂલોની વાત કરી કરીએ એ જેના અ ખૂબ જ ત્યાં વધુ પ્રમાણમાં સુવિધાઓ જોવા મળે છે હવે આપણેે મિત્ર વાત કરીએ ગામના લોકોની તો જે મિત્ર ગામના લોકો હોય છે, એ લોકો સાદુ ને સરળ રીતે જિંદગી જીવવાનું. પસંદ કરતા હોય છે ને એજ રીતે જીવતા હોય છે. એ લોકો એટલે વ્યસ્ત નથી હોતા અને મિત્ર એ લોકો આજુબાજુના જે લોકો હોય છે, એ લોકોને ઓળખી રેતા હોય છે કારણ કે એ લોકો પાસે એમ જોવા જઈએ તો એ યોગ્ય રીતે કામ કરતા હોય છે. એ લોકો ન ચોક્કસ ટાઈમ હોય છે તે દરમિયાન એ લોકો કામ કરતા હોય છે, જેવી રીતના આપણે જોઈ કે જયારે વરસાદ આવવાનો હોય તે દરમિયાન જે પણ કઈ કામ કરવાનું. બે એ પેલા ન એ લોકો કરી દેતા હોય છે પછી વરસાદ. પછી એ લોકો જે કઈ પણ વાવવાનું હોય કે જે પણ પાક ઉગાડવાનો હોય, તો એ લોકો કામ કરતા હોય છે મિત્ર. થી એ લોકોને જે પણ જરૂરિયાત દરમિયાન જે પાક રાખવાનો હોય તે રાખી લેતા હોય છે પોતાના પરિવાર માટે અને બાકી બીજો જે પાક હોય એ વેચી દેતા હોય છે, અને એનાથી જે પણ કઈ પૈસા મળે. એનાથી એ લોકો ચીજ વસ્તુઓ જે પરિવારને જ જીવ જીવવા માટે કે પછી એ લોકોનો જે જે પણ ચીજ જરૂરિયાતની વસ્તુ હોય એ લોકો લઈ લેતા હોય છે મિત્ર ને મિત મિત્ર બીજી વાત જે ગામડાનું જીવન હોય છે એ. ખુબ જ સાદું અને સરળ હોય છે ને ત્યાંને જે વાતાવરણ હોય છે એ ખુબ જ શાંતિભર્યું હોય છે, કારણ કે ત્યાં રાતના દરમિયાન કોઈ પ્રકા ર એવો ઘોંઘાટ થતો નથી કે એટલો બધો અવાજ પણ નથી થતો. તો એટલે તના બધા જે લોકો હોય છે શાંતિ થી જીવતા હોય છે મિત્ર, પણ મિત્ર આપણે બીજી વાત જોવા જઈએ તો જે ગામડા. ની અંદર આટલો બધો વિકાસ વધુ થયેલો નથી કારણ કે અમુક ગામડામાં અમુક સ્કૂલો નથી હોતી કે પછી અમુક જેને રોજગાર નથી મળતો, એથી કરીને એ ગામડાનો જે વ્યક્તિ. હોય છે એ રોજગાર મેળવા માટે શહેર કે સિટીમાં જાય છે. ને ત્યાં પછી જે થોડા પૈસા કમાયને પછી એ ઘરે પાછો વળતો હોય છે મિત્ર તો કારણ કે. આપણને જે પણ ચીજ વસ્તુ લેવાનું હોય તો એના માટે તો મિ પૈસા જોઈએ જ. ને મિત્ર આપણેે એમ જોવા જઈએ તો, જે ગામડાના લોકો હોય અને જે શહેરના લોકો હોય એ જોવા જઈએ તો આપણેે એ લોકોને પહેચાની લેતા હોય છે. હા જયારે આપણને ખબર જ છે કે. કોઈ શહેર નો વ્યક્તિ હોય તે ગામડા ની અંદર ફરવા આવેલો હોય તો બધા ગામડા ના લોકો એને જોઈને જ રહે છે, ને એ લોકોને ખબર જ પડી જતી હોય છે કે આ શહેરનો વ્યક્તિ છે આ એનો વ્યક્તિ કારણ કે એના ચહેરા પરથીને હભાવ પરથી ખબર જ પડી જતી હોય છે, આવી જ રીતના આપણે બીજી વાત જોવા જઈએ તો જે જ્યારે ગામડાના વ્યક્તિ છે એ શહેરમાં જાય. તો ત્યાં શહેરના લોકો ને ખબર જ પડી જતો કે આ ગામડાનો વ્યક્તિ છે
આવી જે રીતના આપણે જોવા જઈએ તો જે વ્યક્તિ જીવન છે તે બંને અલગ અલગ છે
સુમિત્રા
હા તમે કીધું તેમ ગામ અને શહેર વચ્ચે તે થોડું ઘણું તો ડિફરન્સ છે ગામના લોકો સાદું અને સારું જીવન જી છે એ લોકો માટે આપણે સરકાર પરથી એ માંગ કરી શકીએ કે હોસ્પિટલ પછી શિક્ષા માટે શાળાઓ એ બધી માંગ કરીને દરેક ગામમાં આપણે શાળા સારી શાળાઓ હોસ્પિટલ કે અન્ય બસ સોપ્સ એવા નિરાકરણ લાવી શકીએ તમે મને ટાઈમ આપ્યો એના બદલ આભાર થેન્ક યુ